હલો હા આવે છે અવાજ આવ્યો આવે છે તને અવાજ
હા હા હું પેલું એટલા માટે મેં ફોન કર્યો હતો કે આપડે પેલું પ્રોજેક્ટ સાથે કરવાનું હતું એનું શું થયું મતલબ એની કોઈ અપડેટ ના આઈ પછી
સાડા આઠ વાગે જાવા કીધુ
શું શું થયું થોડો અવાજ કપાય છે
જવા શીખવું પડશે જાવા
હમ તો એનું કઈ ઈન્ફોર્મેશન હોય તો આપો ને થોડી તો ખબર પડે શું કરવાનું કેમનું કરવાનું ક્યાંથી સીખ સીખવાનું તમે શું કરો છો અત્યારે પેલા
અમે તો અત્યારે કોલેજ હ બધુંધું હડીશ પણ ક સુ
તમારો અવાજ કપાય થોડો શાંતિથી બોલો ને થોડો અવાજ કપાય તમારો.
હમ.
હમ્ હલો.
હમ્.
હા બોલો.
યુટ્યુબ પર તમને આવું ચારું સજેસ્ટ કરીશ.
મનેજો. માને છે ને મારે એક ફ્રેન્ડે તમારે નંબર આપ છે ને તારક જવાને એવું શીખવું હોય ને તો મતલબ આ બે એક બેન છે તો એ શિ શિખવાડ દેશે એ, તો શું કરો છો તમે અત્યારે
હું શિખવાડી તો પણ અત્યારે મારે છે ને
શું સ્ટડી કરો છો તમે
એમસીએ.
અવે હા. ક્યાથી કરો છો બીસીએ. તમારે પતી ગયુ
હ
તો ક્યાં સ્ટડી કરો તમે અત્યારે
ત્યારે જોવા
ડી ડી યુ અહીંયા આગળ નડિયાદમાં છે જ ને બ્લુ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી.
હમ્મ.
હા ત્યાં મારા એક બે ફ્રેન્ડ સ્ટડી કરે છે ત્યાં તો કદાચ તમે ઓળખતા હશો હું કોન્ટેક ને હું મોકલીશ કદાચ તમને પૂછી જોઈશ એમને. એ લોકો અત્યારે બી સી એ ના થર્ડ યર માં છે.
ફ્રેન્ડ થાય એ મતલબ અમે શું કેવાય ઘર સાઇડ એ પેલા રતા હતા અત્યારે તો એ લોકોએ શિફ્ટ કરી દીધું છે બીજે ઘર. તે રહે‌છે પણ સ્ટડી તો અહીં જ કરે છે. પેલા અમારા ઘર સાઇડ રહેતા હતા અને પછી અત્યારે બી જે ગયા છે, રેવા માટે.
હમ્મ.
એક્ઝામ એકઝામ આમ તો પતી ગઈ હશે ને તમારે અત્યારે?
બો
હમ્મ તો પછી શું કરવાનું તો પછી આ પ્રોજેક્ટ માટે મતલબ એ લોકો એ મને તમારો કોન્ટેક આપ્યો માર બેને પણ કીધું.
તો એને કહી દઉં
હા પણ એની માટે કરવાનું શું શું? આમ શું જરૂર પડશે શું શીખવું પડ?
તમે શું કરેલુંછ?
બેઝિક કાઈ કો હતો મને હો. મતલબ મારું હજુ બી સી એ નું એક સેમેસ્ટર પતી ગયું મારું.
હમ્મ અને સેમ હા સેમ ટુમાં સેમ ટુમાં જ છે ને અમારે હવે એક્ઝામ આવશે ને તો એમાં અમારે પ્રોજેક્ટ સબમિટને એવું કરાવાનું હશે. તે એના માટે મેડમે કીધું કે એમ કે તમારે કોઈ એલ્ડર હોય ને તો એમના જોડે તમે ભણી શકો છો એમ.
તો મતલબ એમણે કોણે બી સી એ પૂરું કરીયું હોય કા તો શું કેહેવાય અ એનાથી ઉપરની ડિગ્રીમાં કોઈ માસ્ટરમાં કોઈ ભણતા હોય તો.
હમ્મ હમ્મ.
તમારા ફ્રેન્ડ લોકો છે ને એમ મેં એમને કીધું ને તો એ લોકોને અત્યારે છે ને એક્ઝામ આવશે તો એમને પછી કીધું કે બીજું કોઈ હોય તો ટ્રાય કરી જોવો તો પછી આપ્યો એમણે નંબર કે અમની જોડે વાત કર લેજે તો કરી આપશે એ થોડી હેલ્પ.
હેલ્પ તો હું શું કરી શકું તમને એના પર નિર્ભર છે. હોય. તો જાવમાં એટલે
તમે ફટાફટ બોલો છો કે કોલ માં થોડી તકલીફ આવે છે કેમ કે આમ ટુ એકસ્પીડમાં બોલતા હોય ને એવું તો આમ ફટાફટ ફટાફટ બોલતો હોય ને એવું સંભળાય છે.
હહ મન કીધું મેં તારી બેનને ફોન કર્યો ને
તો અત્યારે પણ એવું થોડું થોડું થાય છે તો થોડુસ શાંતિથી બોલો ને તો ખબર પડે.
ઓકે.
કેમ કે અત્યારે મા પેલું મતલબ શું કેવાય એક જ સેમેસ્ટર માં પતી ગિયું ને તો મને એટલું બધું આઈડિયા નથી કે આના વિશે.
હ તમારે પટલા સબ્જેક્ટ મરાઠી હલથી સી આવ્યું હશે
હા મતલબ મેડમ મેડમ કેતા હતા કે એચ ટી એમ એલ ને બધું છે ને સેમ ટુ થી ચાલુ કર્યું છે અમારા પણ મારે અ મારે છે ને થોડું વચ્ચે રજા ને એવું પડ્યું તું ને ફંક્શન ના લીધે ઘરમાં ફંક્શન હતું અમારુ તો મારે થોડું લેક્ચર ને એવુ મિસ ઈ ટાઈમને તો બ જે અમાર બધું જાતે કરવાનું છે હજુ અને આમાં અ એક ત દોઢ મહિના પછી અમારે છે ને એક્ઝામ આવશે તો મતલબ મારે એના માટે પ પ્રિપેરેશન કરવી પડશે.
પ્રોજેક્ટ બઉ મોટો નઈ હોય પ્રોપર લેવાનો પ્રોજેક્ટ હશે.
હા નોર્મલ જ
સિસ્ટમ હોટલ મેનેજમેન્ટ સિસ્ટમ બુક મેનેજન્ટ વાજ બનાવે છે હમણાં તો. બીસીમાં લેવા ડેલી તમે જે વર્ક કરો છો બરાબર. તમારી હેડી ટ્રેકિંગ સીસ કરે છે તો તે ડી વાઇસ તમારા ત્યાં કરવાનું છે આ કરવાનું છે. એવી રીતે તમે એ કરી શકો પછી કરી શકો હોય તો વર્ક ડે થઈ જાય તો પછી તમારે સિલેક્ટ કરી દેવાનું એવી રીતે. તમે પછી મેડિકલ રો અત્યારે શોખ છે બરાબર. નડિયાદ લેબલ સુધીમાં તમે એ બ ક શકો કે ભરે આપડે સોફ્ટવેર બનાવ છે એ આપ
હમ્મ.
પછી લર ટેલર વાળું કરી શકો એટલે તમે પેલા ડિસાડ કરો કે તમાર ક કોણ બોલે? જે કરવું હોય તો જેને જવું પડે એને પછી લઈ
આ તો હવે મારે પૂછવું પડશે કેમકે અમારે થોડું છે ને આમ ગ્રુપ સ્ટડી જેવું છે તો એમાં અમે ડિસ્કસ કરીને પછી કહીશું કેમકે કોણ શું બનાવતું હશે અને મતલબ અમને મેણામે એવું કીધું છે કે તમે અલગ અલગ કરો ને તો સારું હને ગ્રુપ માં કરો ને તો શું કેવાય? તમે એકબીજા જોડે થી શીખી શકો. કઈ એક જણા એ કર્યું હોય તો તમે બીજા જોડેથી એની માહિતી લઈને તમે જાતે થોડું કરી શકો તો મતલબ ગ્રુપમાં આમ થોડી ડાયવર્સિટી રહી પ્રોજેક્ટ માટે અને તમને પણ કઈ નવું શીખ ખવા મલે. હમ્મ. તો મતલબ અમારા ગ્રુપમાં જ્યારે ચારે ચાર પા ચાર જણા અને બીજા બે કદાચ નવા જોઈન થશે.
મેં તમને જે આઈડિયા આપ્યો ને કેવી રીતે એક્સ છે ને આ બનાઈ શકો અથવા એમ એ કોઈ એ નહી બનાયો. જે ન્યુ છે મતલબ નવો છે.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
તો એના માટે પછી યુટ્યુબ પર કોઈ ચેનલ હોય તો મને કેજો તો હું થોડું બેઝિક શીખી લવ અને પછી તમે થોડું મન હેલ્પ કરો તો મને વાંધો નહી આવે પછી.
જો આપણા કોલ આપણા કોલેજ આવે યુ ફોરવર્ડ એવી ચે તમારે આ ત્રણમાંથી આ ત્રણના બહુ જ સારા હોય છે. તમે આ ત્રણમાંથી
આ કોડવી તે હેરી છે ને એ મે જોયેલું છે, મને એક ફ્રેન્ડએ મોકલેલું. પણ એમમ મને એવું લાગ્યું મતલબ આમ શું કહેવાય? અમારા લેવલ કરતા થોડા ઊંચા ના એવા સ્પે પ્રોજેક્ટ હતા એવા, મતલબ એમને શીખવાડ્યું તું. તો મને થોડુંક ઉપરથી ગયું એમ, ખબર ના પડી મને એટલી બધી કાઈ.
જે-જે લેંગ્વેજ નું યુઝ કરીને એ લેંગ્વેજ પેલાથી જ એના આખા એ આખા કેમેરા
હમ્મ.
બીજીવાર ખબર આયા છે.
તો મ હા, તે લેંગ્વેજ શીખવા માટે કોઈ ખરી ચેનલ મતલબ બૈઝિક? થી થોડું શીખવાડે એમ.
એ આજ જે છે, બેઝિકથી જ શીખવાડશે એકદમ.
હા, હા, હા, અને મતલબ એમાં ખાસા બધા વિડીયો હતા, તો મને થોડીક કફ્યુઝન થઈ અને મેં પછી કદાચ વચ્ચે કોઈ ખોટો વિડીયો ચાલુ કર દીધો હશે. આમાં આઉટ ઓફ ટોપિક તો મતલબ એમો કન્ફ્યુઝ થઈ ગયો તો પછી મે નો વિડીયો લીવ કર દીધો અને પ બીજા બ ફ્રેન્ડસને મેં બધાને કીધું, તો એમણે કીધું કે આ જજ આપણે ટ્રાય કરીશું, ટ્રાય કરીશું એવું કીધું, પણ પછી એનું કશું થયું નહી અને એ લોકોને પણ મતલબ અહ એક્ઝામને એવું આવશે તો પછી મેં કોઈને ફોર્સ પણ ના એટલું બધું કે મને શીખવાડો, શીખવાડો. એક્ચ્યુલી, મારે છે ને. ફંક્શનને લીધે મારે ખાસો બધો ટાઈમ એમાં જતો રહ્યો.
ના, ના, બરોબર છે, હું સમજી શકું છું. આવું. તો થયા કરે, જીવન છે બીજી તો. તમે બધા હતા બીજામાં કાલે હતા. સ સ એને
હમ, હમ, હમ.
તોય એ તો કરવું જ પડશે બરાબર.
હા મતલબ આના નેક્સ્ટ-નેક્સ્ટ મંથ અમારે એક્સ. ઝામ આવશે અને વાયવાને એવું પણ હશે થોડું.
કઈ ટેન્શન નહી બધું થઈ જાશે સારું જશે. જો એ દે ત કબ તમાર જેવા કદાચ હોય જે ના આવડતું હોય એડ એ લોકો ઘ્યાન રાખતા હોય એવુ કે છોકરું નીકળી જાય કરી દે એમ કેટી નઈ આલતા નોર્મલી પણ તમાર
હમ
તો તમે મા
ના મારા આમ તો ફ ફસ્ટ સેમિસ્ટરમાં પેલું ઈન્ટરનલને એવ હતું ને તો મારા ચાલીસએજ અરે ચાલીસ માંથી ઓગણત્રીસ માર્ક્સ આયા હતા જે તમે કીધું ને બધું એમાં કોડિંગને એ લેંગ્વેજિસ
ઓહ હ હો
પણ આજે સેમ ટુમાં ચાલુ થયું ને હા
મારે સ્ટાર્ટ સ્ટાર્ટિંગમાં બીસીએમાં પહેલા જ સેમમાં હ પહેલા જ સેમમાં અ છત્રીસ માર્કસનું પેપર હોય એમાંથી તો છત્રીસ મારા છત્રીસ આવેલા બોલ
હમ હા તો વાંધો નઈ ચલો હું તમને હોય ને એવું કહીશ તો મન થોડું શીખવાડજો તો હું પછી આગળ છે ને નક્કી કરીન હું તમને એવું હોયન તો દસેક મિનિટમાં કોલ કરું તમન બીજી ઈન્ફોર્મેશન આપી દેજો હું ગ્રુપમાં ખાલી એક વાર મેસેજ ડ્રોપ કરીન કરું હા હા ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ